કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
હ મજામાં છે પણ આજે તો મને વાતાવરણમાં ખુબ જ બદલાવ દે દેખાઈ રહ્યો છે તેથી હું આજે અહ ઓ પર્યાવરણ અને પ્રદુષણ વિશે વાત કરવા માંગુ છું.
તમારી વાત સાચી છે. આજે જેમ કે જોઈએ તો એવું વાદળ થઈ ગયું છે કે વરસાદ પડવાનું જોમ છે. પરંતુ વરસાદ એ પડતો નથી. અને એટલું પ્રદુષણ દેખાય છે કે રાતના તો આપડે જોઈએ તો તારા ટમટમતા પહેલા જેવા દેખાતા હતા એવું આજે તારા એ દેખાતા નથી.
હા બિલકુલ સાચી વાત. પ્રદુષણ આજે એટલું બધું વધી રહ્યું છે કે હ જે ઘણી મોટી મોટી બીમારીઓ લાવી રહ્યું છે અને અને અને સ્વા ઘણી બધી અમુક સિમિત સિટીઓમાં તો શ્વાસ લેવાનું પણ તકલીફ થઈ રહી છે. જે અમ અમુક સિટીઓને તો બેન્ડ કરી દેવામાં આવી છે જેના કારણે ત્યાં રહેવા દેવામાં નથી આવતું. અને હવાને મેન અસર કરવાનું કામ મોટી મોટી કંપનીઓ કરે છે એવું મને તો લાગે છે.
આજે કેટલાય પ્રકારના કંપનીઓ ફેક્ટરીઓ અલગ પ્રકારના ગેસ પ્ર પર્યાવરણમાં છોડે છે અને પર્યાવરણને પ્રદુષિત કરતા હોય છે. એવી જ રીતના એક મારો મિત્ર જે મારા હોસ્ટેલમાં સાથે રહે છે જે અલગ પ્રકારના અહ ખોરાકો ખાઈને રાતના મીથેનઓઈન ગેસ છોડે છે. જેના કારણે પણ પ્રદુષણ વધી રહ્યું છે આજે.
હા, બિલકુલ સાચી વાત છે. આજે ઘણાં બધાં પ્રદુષણો ફેલાઈ રહ્યા છે, જેમ કે અવાજ પ્રદુષણ જમીન પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, વગેરે અનેક જેવા પ્રદુષણો ઝડપથી ફેલાઈ રહ્યા છે, મોટી મોટી કંપની નુ આજે હ પોતાના ઝેરીલા ગેસો તમે કીધું એ પ્રમાણે હવામાં છોડી રહી છે. જે સરકારની પરમિશન ન હોય તો પણ ઈલલિગલ રીતે તે લોકો છોડી રહી છે. તેના કારણ આજે ખુબ જ પ્રદુષણ થઈ રહ્યું છે, અને આજે મોટી ભાગ મતલબ આજે જે છે આપડે જે હવા આપણે પહેલા નાનપણમાં શુદ્ધ હવા લેતા હતા તે આજે. શુંદ્ધ હવા નઈ મળે એવું અમને તો લાગે છે. તમારું શું માનવું છે?
તમારી વાત એકદમ બરોબર છે. કેમ કે પહેલા સરોવર અને એકદમ ચોખ્ખી હતી. પરંતુ આજે અનેક પ્રકારના પ્રદુષિત પાણીઓને પાણીમાં છોડે છે લોકો, જેના કારણે પાણી પણ પ્રદુષિત થઈ ગયું છે, અને વાયુ તો પ્રદુષિત છે જ. અને પ્રકાશ પ્રદૂષણ, અને વાયુ પ્રદુષણ જેવી અનેક પ્રકારના પ્રદુષણોને કારણે આજે આપણો ભારત દેશ પાછળ જતો દેખાઈ રહ્યો છે.
હા બિલકુલ સાચી વાત, મોટી મોટી કંપનીઓ પોતાના ઝેરીલા પાણીને નદી અથવા નાળામાં છોડી દે છે જેના કારણે ઘણા બધા વ્યક્તિઓને તકલીફ થાય જ છે. કે તે લોકો તેમાંથી પોતાના ખાવાનું બનાવ તા હોય છે, કે પોતાના કપડાઓ ધોતા હોય છે, કે અનેક વસ્તુઓ કરતા હોય છે. તે લોકને તકલીફ તો થાય જ છે, પણ સાથે સાથે જેમાં જે જળ તે લોકો પણ ખુબ જ નુકસાન તમારું શું માનવું છે આ બાબત પર?
તમારી વાત તો બિલકુલ સાચી છે. આજના જમાનામાં અનેક પ્રકારના પ્રદુષણોને કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ જોવા મળે છે, કા જેમ કે આજે આપણા ભારતમાં, દિલ્હી જેવા રાજ્યોમાં જોઈએ તો એટલું પ્રદૂષણ છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં એ તકલીફ થાય છે. એ ક્યુ આઈ નું પ્રમાણ સૌ થી પણ ઉપર જતું જોવા મળ મળી રહ્યું છે, જે બીજા દેશો સાથે આપણે આપણા દેશની સંભાવના કરીએ, તો આપણો દેશ એટલો પાછળ છે પ્રદૂષણમાં, જેની કોઈ વાત જ નહીં કરી શકાય.
હા બિલકુલ સાચી વાત છે, ને આજે કેવાય ને કે અવાજ પ્રદુષણ પણ ખુબ જ વધી રહ્યું છે. અને અવાજ પણ ટ્રોફિકમાં ફસાઈ ગયો ટ્રાફિકમાં ફસાઈ ત્યાંથી ગાડી ખબર છે કે અટકેલી છે. તો પણ બધા હોન મારી મારીને અવાજ ની ખુબ જ પ્રદુશણ કરે છે, તેને નોઇસ પ્રદૂષણ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો આ પ્રદૂષણ આપણે અટકાવું તો એવું મને તો લાગે છે, તમારું શું માનવું છે આના પર?
તમારી વાત બરોબર તો છે, કે જે આજે સાઉન્ડ પોલ્યુશન તેને આપણે અવાજ પ્રદુષણ કહીએ છીએ જેનુ પ્રમાણ વધી રહ્યુ છે. પણ એ એટલું નુકસાનદાયક નથી, જેટલું નુકસાનદાયક વાયુ પ્રદુષણ છે. જેટલું નુકસાનદાયક જળચર પ્રદુષણ છે, જેના કારણે જે પાણીમાં રહેતા જાનવરો અને પાણીમાં રહેતી માછલીઓને ખુબ જ તકલીફ પહોંચે છે. તેમજ રીતના આપણે વાયુ પ્રદુષણના કારણે, આજે આપણને જે એક્યુઆઈ નું પ્રમાણ છે, એ એટલું વધી ગીયું છે. જેવી હદ પાર નથી. આજે ગામ્મ ગામડાઓમાં પણ પ્રદુષણ થતું જોવા મળે છે.
હા, બિલકુલ સાચી વાટ. તમે કીધું ને, ઓક્યુ એક્યુ નો પ્રમાણ ખુબ જ વધી રહ્યો છે. સાથે સાથે મોટી મોટી કંપનીઓ પણ અ વધતી રહે છે. મોટા મોટા ઝાડ પણ કપ કપાઈ રહ્યા છે, જેના કારણે કે કેવું કેવાય કે, કંપની ઓ વધતી જાય છે ન પ્રદુષણ જાય છે, એલે રુક્ષ કાપિયે કપાય છે. તેથી હવાને શુદ્ધ પણ કરી શકાતું નથી, એવું મન ત લાગે. તમારે શું માનવુ છે વૃક્ષ પ
તમારી વાત બિલકુલ સાચી છે, જેમ કે આપણે ઓગણીસો નેવું ની અ રિપોટમાં જઈએ, જેમાં આઆ આપણા ભારતમાં જાણવાનું પ્રમાણ આજના કમ્પેરમાં તીસ ટકા વધારે હતું અને આજના જ જ અમણાંના આપણે પ્રમાણમાં કમ્પેર કરીએ, તો તીસ ટકા નો ઝાળવાઓના કપાળમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે. જે આપણે કં ખુબ જ નુકસાનદાયક વસ્તુ છે. જેના જાડવાઓને કાપવાના કારણે જે એર ફિલ્ટરેશનની પ્રોસેસ છે, એ સરખી રીતના થતી નથી. ઝાડવાઓના કાપવાના કારણે આજે ઓક્સિજનનું પ્રમાણ પણ થોડું થોડી રીતના ઘટી રહ્યું છે. આ બધા કારણોના કારણે આપણને કેટલીઈઈઈ પ્રકારની બીમારીઓ જોવા મળે છે.
હા, અનેક બીમારીઓ જોવા મળે છે. જેમ કે અશ્વાસ લેવામાં તકલીફ થાય છે. ગૂંગણામણ અનુભવાય છે. શોતા પેયા કયા કયા ગરમી આજકાલ ખુબ જ વધી રહી છે, અ પ્રદુષણ ના કારણે. ને આજે તો હમારે અહીંયા તો એટલી ગરમી વધી ગઈ છે, કે તેની કોઈ હદ જ નથી. એસી વગર તો રેવાય જ નઈ. એવું મને તો લાગે છે, કેમ કે અમારે અયા પ્રદૂષણ એટલું છે ને, કે ગરમી એટલી વધી ગઈ છે ને કે એનો કોઈ પાર જ નથી. તમારું શું માનવું છે એના
મારું માનવું એમાં એવું છે, કે આજના જમાનો આ આપણે ફસાઈ ગીયા છે. આપણે બહાર નીકળવા મા તે ફક્ત ને ફક્ત કેટલાય લિમિટેડ રસ્તાઓ બચ્યા છે. જેમ કે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે એસી નો ઉપયોગ પણ વધી રહ્યો છે. અને એસી નો ઉપયોગ વધતા આપણે પ્રદુષણ અજુ વધી રહ્યું છે. કારણ કે એસી ઈસી યુસ કરવાના કારણે જે હામફુલ જે અ વાયુ બહાર નીકળે છે, તે આજે આપણાને વાપ પ પર્યાવરણ ને ખુબ જ નુકસાન પહોંચાવી રખ્યું છે. જેના નુક્સાનો વિસે હું આગળ વાત કરીસ.
હા બિલકુલ સાચી વાત. ને આજે કહેવાય ને પેલું ડાંગ જંગલ હતું ને એ પણ આજે મોટા મોટા ડેમો બાંધવા માટે તે તેના વૃક્ષ કાપવામાં આવી રહ્યા છે. જેના કારણે વૃક્ષો કપાળને કારણે તે મોટો ડેમ તો બની જશે પણ વ વૃક્ષો કપાઈ જશે. તેના સામે એટલા વૃક્ષ નહી રોપવામાં આવે તો તેમાં તેનાથી આપણ ને ઘણું નુકસાન થઈ શકશે એવું મને તો લાગે છે.
મારું કેહવું એવું છે. કે આજના સરકારે જે ઝાડવાઓ કાપવા પર રોકાણ લગાડ વું જ જોઈએ કારણ કે જે ઝાડવાઓ ના કાપવાની સંખ્યા છે તે એટલા પ્રમાણમાં વધી રહી છે, જેની કોઈ હદ જ નથી. અરે આપણે જોઈએ તો ઝાડવાઓ એક પછી, એક પછી એક પછી કપાત તા જ રહે છે. હદ પાર ઝાડવાઓ કપાતા રહે છે. હદ વગર તો એના પર સરકારે ધ્યાન રાખવું જોઈએ અને આપણે પણ આપણા આંગણામાં એક થી એક, એક પછી એક આપણે ઝાડવાઓ રોપવા જોઈએ.
હા બિલકુલ સાચી વાત છે પણ અમારા કેહવાય ને કે સરકાર એક સ્કીમ લાવેલા હતા વચ્ચે કે ખૂબ જ અગત્ય મતલબ ખૂબ જ જરૂરી હોય તો જ બાકી જરૂરી ન હોય તો વૃક્ષ ન કાપવુ એવું મને લાગે.
તમારી વાત બિલકુલ સાચી છે જેમકે આપણા દેશને આપણે જાપાન સાથે કમ્પેર કરીએ તો જાપાન માં કોઈ પણ ઝાડવાને કાપવામાં આવતું જ નથી. તેમાં ઝાડવાને ઉચકીને કોઈ બીજી જગ્યા એ મૂકવામાં આવે છે. જયારે આપણા દેશમાં કોઈ પણ રસ્તો બનાવવાનો હોય ત્યારે એટલા ઝાડવાઓનું કાપણ કરવામાં આવે છે, જેની કોઈ હદ જ નથી.
હા બિલકુલ સાચી વાત. જો મને તો એવું લાગે છે કે આપડે એક વૃક્ષ જો ખુબ જ જરૂરી હોય તો કાપીએ માની લો કે તમે એક વૃક્ષ આપો તેની સામે આપણે સૌ વૃક્ષ વાવવું જોઈએ, મને તો એવું લાગે છે અને સરકારે પણ એવો નિયમ લાવવો જોઈએ એવું મને લાગે છે. તમારું શું માનવું છે?
મારી તમારી વાત સાચી તો છે તે જ રીતના આજના જમાનામાં જોઈએ તો મોટી મોટી સિટી સિટીઓ જે ગુજરાતની અંદર છે, મહારાષ્ટ્રની અંદર છે એવી અનેક પ્રકારની સિટીઓને અંદર એટલું પ્રદુષણ વધી રહ્યું છે જેની હદ નથી. ફેક ફેક્ટરીઓ અનેક પ્રકારના ધુમાડાઓ આ પ્રદુષણ સીધું ને સીધું આસમાન માં છોડે છે જેના કારણે જેના પર કોઈ પ્રતિબંધ મુૂકવામાં આવતો નથી સરકારના દ્વારા જેના કારણે પ્રદુષણનું પ્રમાણ એટલું વધી રહ્યું છે જેના નુકસાન આપણી ફ્યુચરની જે જનરેશન છે જે આપડી આવનારી પેઢી છે તેણે ભોગવવા પડશે.
હા મને તો એવું જ લાગે છે ને આજે મારી એક મારા મિત્રની વાઈફ અ દિલ્હીમાં રહે છે તે કહે છે કે આજે તે તેઓ ના બાજુ તો પ્રદુષણ થઈ ગયું છે ને કે તે લોકો ડેલી હવા લઈ ને અ મતલબ એ લોકો દસ સિગરેટ અ પી જાય એ એટલી અશુદ્ધ હવા એ લોકો લેય છે ને કે તે લોકો દસ સિગરેટ પી બરાબર અ એ લોકો લોકો હવા લે છે
તમારી વાત એકદમ સાચી છે.
તો એક
મારી જો એક મિત્ર છે. જેની એક આપડે કહી શકીએ કે વાઈફ છે જે ડોક્ટર છે દિલ્હીમાં પરંતુ અને જે મારો મિત્ર છે અહિયાં લોયર છે એ અહેમદાબાદમાં રહે છે તો બંને જગ્યાનું પ્રદુષણ આપણે કમ્પેર કરીએ તો એટલું વધી રહ્યું છે તેની તો કોઈ હદ જ નથી.
હા તો ચાલો આજ રીતે આપણે આગળ પણ એ ટોપિક પર વાત કરતા રહીશ
ઓકે